હાલો.
હા કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘણા દિવસ થી વાત થઈ નથી ને તમારી જોડે આજે શું નવું ચાલે છે તમારા જીવનમાં?
બધું સારું ચાલે છે હું થોડું કામમાં બિઝી હતી. તું બોલ શું ચાલે છે?
બધું બરાબર ચાલે છે પરંતુ થોડા દિવસથી મને ટ્રાવેલિંગ કરવાની ખૂબ જ ઈચછા થઈ રહી છે, ક્યાંક દૂર જઈને શાંતિથી સમય પસાર કરવાનું મન થઈ રહ્યું છે.
અરે વાહ એ તો બહુ સા સારો વિચાર કહેવાય ને આજકાલ જોવા જઈએ તો આપના માનસિક. સંતુલન માટે ટ્રાવેલિંગ ખુબ જ જરૂરી બની ગયું છે તો બેન તમે ક્યાં જવાનું વિચાર કરી રહ્યા છો?
હું વિચારી રહી છું કે ગરમી ના દિવસો ચાલે છે તો, કઈક કોઈક હિલ સ્ટેશન પર જઈ આવું જ્યાં ઘણા બધા વૃક્ષો હોય ઠંડો ઠંડો પવન હોય. અને શાંતિનો અનુભય ભવ થાય આવું વાતાવરણ હોય ત્યાં જવા માગુ છું હું.
હા બો સારું કહેવાય હિલ સ્ટેશન પર. બહુ સરસ પવન આવે છે હું પણ જયારે. બહુ જ કંટાળો આવતો હતો ત્યારે એક હિલ સ્ટેશન પર ફરવા ગઈ હતી, હું જ્યાં હિલ સ્ટેશન પર ગઈ હતી. ક્યા પણ ખુબ જ સરસ વાતાવરણ.
હ આજસ નકો.